કેમ છો?
મજામાં. તમે કેમ છો?
જામાં છું.
હા, ઘરે બધા મજામાં?
હા, બધા મજામાં. અહ બતાડો બીજું શું ચાલી રહ્યું છે?
બસ અત્યારે તો બધું કામકાજ ચાલે છે, તો વિચાર્યું થોડું ફ્રી થઈને બમ મારી સાથે કોઈ એવા સરસ મજાના ટોપિક પર ચર્ચા કરીએ તો જેનાથી તમને પણ ઘણું બધું જાણવા મળશે મને પણ તમારી પાસેથી કંઈક શીખવા મળશે.
હા, તમે સાચું ખા સારું કર્યું મને ફોન કરીને. આજે સવારે છે ને મને ગામની યાદ બહુ જ આવતી હતી. એ જૂના દિવસો યાદ કરીને મારું તો દિલ જ ખુશ થઈ ગયું.
હા, એ વાત તો તમે બિલકુલ સાચી કહી. આપણા બાળપણની યાદો અને બાળપણમાં આપણે જે ગામમાં વેકેશન કરવા જતા એ બધી યાદોને આપણે જ્યારે પણ યાદ કરીએ ત્યારે ચહેરા પર એક ફેસ પર એક નાની એવી સ્માઈલ અહ આવી જાય છે અને એ યાદો યાદ કરીને આપણને એમ થાય કેઅહ કાશ આપણે આપણા ગામ જઈને પાછું આપણું બાળપણ જીવી શકીએ. આપણા બધા મિત્રો સાથે જે કઝિન ભાઈ બહેનો હોય બધા સાથ થે એવી મસ્તી મોજ પાછું કરી શકીએ.
નહી સા સા. સારું, સાચું કહ્યું તમે. ગામની જે સવાર હોય ને કેટલી સરસ હોય છે. વહેલી સવારે પક્ષીઓનો અવાજ ઠંડી હવા એ બધું હું બહુ જ મિસ કરું છું.
હા, એ વાત તો છે, મારું પણ કંઈક એવુંજ હાલ છે અને સાથે સાથે ક્યારે ક્યારે ખેતરમાંજ જવાનું, પછી પેલું ખેતરમાં એક નાનું પાણીનું કુંડું જે હોય એની અંદર નાહાવાનું એ બી ગરમીના સિઝનમાં, તો કેટલી મજા આવતી આપણને.
ચુ કહ્યું તમે?
હા અને બીજું પણ છે કે ક્યારેક ક્યારેક આપડે સવારે વહેલા ઉઠીને, પેલા બળદગાળા પર બેસી ને આપડા જે પણ નાના નાની કે દાદા દાદીઓ હતા, એમની સાથે બેસીને જવાની
હમ્મ, હા અને મંદિર માંથી આવ તા આવતી આરતીઓ ના અવાજ એક પણ કેટલું વાતાવરણ શાંત થઈ જતું હતું, એનાથી પણ.
એકદમ સાચી વાત છે અને ગામડામાં જેવી મજા છે, એવી તો આજકાલના અત્યારે જ આપણે જે શહેરોમાં રહીએ છીએ એમાં બિલકુલ. બલકુલ નથી, ગામડામાં રહી ત્યારે એકદમ શાંતિ અને સુકૂનનો અનુભવ જયારે આપણે અહીંયા શહેરમાં રહીએ ત્યારે તો બિલકુલ પણ એ વાતનો અનુભવ જ નથી.
સાચું કહ્યું તમે શહેરમાં તો સવાર પણ સવાર પડતી જ ને વાહનોનો અવાજ સાંભળવાનો શરૂ થઈ જાય ગામમાં લોકો કેટલા પ્રેમથી મળતા રસ્તા રસ્તામાં મળો તો ઉભા રહીને હાલ ચાલ પૂછે ચાલો ચાય પીવા જાાવ એ દરેક ઘર ની વાતો કરે અહિયાં શહેરમાં આવું બધું કઈ જ નથી થતું
એકદમ સાચી વાત કરી તમે અને સા સાથે આપણે જયારે બાળપણમાં જ્યારે પણ વેકેશન પડતું પછી ચહે દિવાળીનું વેકેશન હોય કે પછી ઉનાળાનું વેકેશન હોય ત્યારે મામાના ઘરે ગામમાં જવાની નાનાના ઘરે દાદાના ઘરે અને ગામડામાં સંબંધીઓ બીજા રહેતા એમની ઘરે જવાની અલગ જ મજા આવતી એવું થાય કે ક્યારે વેકેશન પડે અને ક્યારે ત્યાં જઈને મોજ મસ્તી
હા ખરી વાત અને આંગણામાં બેસીને જે સાંજે ગપ્પા મારવાની એ કેટલી મજા આવતી રાત્રે ટેરેસે ઉપર બધા કઝિનો ભેગા થઈને ખુલ્લા આસમાનની નીચે સૂતા એનું પણ કઈ અલગ જ મજા હતી.
હા એ વાત એ વાત તો તમે એકદમ સ સાચી કહી. ટેરેસ પર જુ જે સુવાની મજા છ એક તો જાણે શહેરમાં ગાયબ જ થઈ જઈ ગ ગઈ છે. અહીયા તો જોવા જ નથી મળતી. અહિયાં તો એવું કઈ કરીએ કે લો કોઈ એમ વિચારે કે આ-આ-આ-આ શું કરો છો? પરંતુ એ લોકો નથી જાણતા તી કે એ જે મજા છે એ બીજે ક્યાંય જોવા ના મળે. અને બીજી વસ્તુ, આપણે જે જ બાળપણમાં જયારે આપડે પેલું પેપ્સી છે, પછી કાચી અથાયેલી કાચી કેરી છે, એ બધું દુ કાને લેવા જતા અને બધા મિત મત્રો સાથે મળીને કે બધા ભાઈ બહેનો સાથે મળીને ખાતા.
હમ્મ-હમ્મ, સા બરોબર છે અને આપડે આ આખી-આખી બપોર, આખી સાંજ કેમ ગલીમાં રમતા હતા, સાતા કુકડી, દોરડી કૂદવું, કબડ્ડી બહું-બહુ રમતા હતા પણ આજકાલ ના બાળકો તમે જોઓ છો મોબાઈલ સિવાય એને કઈ જ ખબર નથી પડ તી.
હા જેવું બાળપણ આપડે ગામડામાં જીવીયું છે એવું બાળપણ તો આજકાલ ના બાળકોમાં જોવા જ નથ થી મળતું. એ લોકો તો જાણે ફોન ની દુનિયામાં જ વ્યસ્ત થઈ ગયા છે. એમને બહારની દુનિયામાં મિત્રો સાથે વ્યક્તિગત રીતે રમવાની મજા વિશે કંઈક ખબર જ નથી આજકાલ તો.
હમ્મ, અને તમે જોયું છે ગ ગામડાનું નેચર કેટલો સરસ હોય છે, વરસાદ પડે એટલે કાદવમાં પણ આપણે રમતા હતા, અને વરસાદ પછી જે માટીની સુગંધ હતી એ હજુ પણ મને યાદ આવે, અને મારું દિલ ખુશ થઈ જાય છે અને એ ગામમાં ખેત તરો યાદ છે તમને, લીલા છમ પાક જોઈને આંખોને કેટલો ઠંડક પડતો હતો.
એકદમ સાચી વાત કરી તમે, અને અત્યારે ગામડાનું ના કમ્પેરિઝનમાં શહેરને જોવ તો કેટલું પ્રદુષણ. અહિયાંની જ તો હવા પણ એટલી જ પ્રદુષિત કે બહાર જઈએ તો મોડા પર માસ્ક કે અહ ઓઢડી બાંધવી બાંધ્યા સિવાય તો બહાર નીકળવાનું પણ ન ગમે. જાણે ગામડાઓમાં તો આ આપણે જ્યાં જોઈએ ત્યાં બસ એકદમ સુંગંધિત પવન, લહેર એ બધું આવ્યા કરતું.
હા સાચું કીધું તમે આ વાત તો. અને એ ગામ ગામનું ખાવા પીવાનું પણ કેટલું સિમ્પલ અને હેલ્ધી હોય છે ને, તાજું-તાજું દૂધ મળે, ચા મળે. શહેરમાં એ ટે ટેસ્ટ ક્યાં મળે આપણને. ખેતર માંથી તાજી-તાજી શાકભાજી લઈને આવ આપણે, અને ખાસ કરીને અહ શિયાળા ની ધુમ્મસ વચ્ચે ખેતરો કેટલા સુંદર દેખાય.
એકદમ સાચી વાત કઈ, શિયાળામાં પણ અને ઉનાળામાં માં પણ જયારે વાડી હોય તોઈ ના ત્યાં તો ત્યાં જઈને કેરી તોડવાની તો અલગ જ મજા હોય, પછી ચીકુની વાડી હોય, કે પછી કોઈ પણ વાડી હોય ત્યાં જઈને જે રમવાની મજા હોય ઝાડ પર ચડી જતા તે એ બધું જાણે હવે તો ગાયબ જ
ગાયબ જ થઈ ગયું છે, હવે-હવે-હવે આપ હવે આપ આપણા ગામડે જઈએ કોઈક વાર તો આપડે કેમ આમ કેરી ના ઝાડ પર ચડી જેથી આપ આપણા બાળકો શું કહે છે કે આ શું કરી રહ્યા છો તમે, પણ એમને નથી ખબર કે આમાં આપણને કેટલી મજા આવતી હતી, આવું આપણે કેટલું કરતા હતા. હવે આજ આજકાલના છોકરાઓને એ આમ અબ અજીબ લાગે છે એ લોકોને નથી લાગતું કે આપ પણ એક તર ન મજો હતો. આપડણે ઉનાળામાં નાની ના ઘરે જતા ત્યારે બધા છત પર સૂતા હતા, તારાઓ જોઈને વાતો કરતા કરતા, ઊંઘ આવતા હતા, લાઈટ જતી રહેતી પણ મજા આવતી બધા એક સાથે બેસીને રેતા અને હવે તો આ બધું રહ્યું જ નથી. શહેરમાં તો પાંચ મિનિટ લાઈટ જાય તો લોકો પરેશાન થઈ જાય.
એકદમ સાચી વાત છે અને હવે તો ઘેર ઘેર ઇન્વર્ટર પર આવી આવી તો એ જયારે લાઈટ જવાની મજા ત્યારે આપણે ક્યારેક કોઈને ડરાવતા એ બધું કરતા એ બધા મસ થી જ અલગ હતી અને આજકાલના બાળકોને એ ગામડાની મજા જે બાળપણ આપણે જીવ્યું છે કે એની મજા એના વિશે કંઈ ખબર જ નથી. એમનું બાળપણ જ્યાં તો ફોન માં જ સંતાઈ ગયું છે એવું લાગે
સાચું કયું તમે અને એ લોકોને ખબર આજ લોકો મોબાઈલમાં ટાઈમ હવે એમને કહીને કે પાંચ મિનિટ શાંતિ થી બેસે તો એ લોકો બેસી પણ નહી શકે. આપડે તો કેમ કઈ મોબાઈલ નહી હતું, ટેલિવિઝન પણ કેટલું ઓછું હતું છતાં આપણે નાની નાની વસ્તુઓમાં રમી લેતા હતા એમાં પણ આપણે ખુશી ઢૂંઢી લેતા હતા લાાઈટો જ હતી તો શું કે મોમબત્તી ની અગાડી બેસીને એની આગની અંદર આંગળીઓ આમ તેમ કરવી એનો પડછાયો જોવો એમાં પણ આપણે કેમ ખુશ થઈ જતા નાની નાની વસ્તુઓમાં પણ.
હા એ વાત પણ તમે એકદમ સાચી કહી અને આપણે આપણે જેવી રમતો રમી છે બાળપણમાં આપણા ગામડાઓમાં પછી જે માટીની અંદર રમ્યા છે એ તો આજકાલ જોવા જ નથી મળતું આપણે કેવી બધી રમતો ર ભમરડા સાથે રમતા, લખોટી સાથે રમતા તા પછી આપડે પતા રમ રમતા અને એ એનાથી. પહેલા જયારે આપણા પેરેન્ટસ હતા, ત્યારે એ લોકો માચીસના પેલા પઠા ભેગા કરીને રમ તા, એ બધી રમત. સંતા કુકડી, નદી પર્વત, પછી છુપમ છુપાઈ. અહ, સત સીતોડિયા. એ બધી રમત તો આજકાલ લુપ્તજ થઈ ગઈ છે.
હા, નહી સાચું અને તમને ખબર છે, ગામમાં તહેવારોનો પણ અલગજ મજા હોય છે. નવરાત્રી હોય કે ગમે તે તહેવાર આખું ગામ એક
હા, તો થય. હા, ગામડામાં તહેવારમાં જાવાની પણ અલગ જ મજા હોય છે. એટલે જ તો આજકાલ તો લોકો ગા અહ આજકાલ ન શહેરીકરણ એટલું વધી ગયું છે, કે લોકો હવે તહેવાર મનાવવા પણ ગામ નથી જતા. જ્યારે પહેલાં તો કેવું હતું ને પણ તહેવાર હોય બધા પરિવારના સદસ્યો બધા ભાઈ બહેનો માસા માસી કાકા કાકી બધા એ એક સાથે મળીને જ તહેવાર મનાવવાનું પસંદ કર
બીઓરો હા સાચું કયું અને દિવાળી ઓ દિવાળી આવે ત્યારે પડ-પડોશઓના ઘરે મીઠાઈ આપવા જતા કેટલો પ્રેમ હતો લોકોમાં. હવે તો લોકો પાસે સમય જ નથી રહ્યો એકબીજા માટે. લગ્નમાં પણ તમે જોયું હશે ગામમાં આખું કામ મદદ કરવા માટે આવી જતું હતું હે ને. કોઈ રસોઈ ની મદદ કરે, કોઈ સજાવટ માં મદદ કરે, અને રાત્રે ગરબા કે અહ ગીતોની મજા લે, સાચું ને?
હા, એકદમ સાચું અને પહેલા તો આપણે જ્યારે બાળ પણમાં અહ વેકેશનમાં કે એ ક્યારેય પણ ગામ જતા ત્યારે આંગણવાડીમાં પણ જવાની અલગ મજા આવતી. અને અત્યારે તો આંગણવાડી જો કશું રહ્યું પણ નથી ત્યારે આંગણવાડીમાં જઈને નવ નવ શીક નવા નવા ગીતો ગાતા નવા મિત્રો બનાવથા અને સાથે ત્યાં જે રોજ ભોજન મળતું અયારે આપણે ખાલી ડબ્બો પણ લઈને જતા નાસ તા માટે. એ પણ એક અલગ જ મજા હતી.
હા સાચું કઈની કઈ અલગ જ મજા હતી. અને પણ આજે પણ એ દિવસો યાદ આવે ને તો ચહેરા પર છે ને એક સ્માઈલ આવી જાય છે. એટલે માન હમે હું વિચાર કરું-કરું કે આજે વેકેશન પડ્યું છે ને એમાં હું મારા એક વખત મારા ગામે જઈને આવી જાઓ. જૂનું ઘર જોઈને આંખો તો આંખોને તો થોડું શાંતિ મળશ છે ને?
હા હા ચોક્કસ પણે એક એકદમ સાચી વાત ક એકદમ સરસ વિચાર છે. અને આ તમારે જ નહીં બ ધા એજ દર વર્ષમાં બે ત્રણ વખત તો જ્યારે પણ બને ત્યારે પોતાના સંપૂર્ણ પરિવાર સાથે ગામે જવું જ જોઈએ. અમુક વાર ગામે પાડેલા ફોટાઓ પણ આપડે ક્યારેક જોઈએ ને તો તે જોઈને પણ અ ચહેરા પર એક સરસ મજાની સ્માઈલ આવી જાય બધી જૂની યાદો હોય એ પણ એ એકદમ યાદ આવી જાય ને તો એકદમ ખુશીનો માહોલ છે છવાઈ જાય છે.
આ યાદો તો હંમેશા દિલમાં રહેશે અને તમારી જોડે આ વાત કરીને આજે દિલ એકદમ ખુશ થઈ ગયો. મને પણ બહુ સારું લાગ્યું જૂના દિવસો યાદ કરીને અને મન હળવું થઈ ગયું. ચાલો તો પછી અ ફરી એક દિવસ ગામની યાદો લઈને આપણે લાંબી વાત કરીશું.
ચોક્કસપણે ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ.